હલો.
હા શું કરરે‌
કઈ ની બેહી રેલી.
હમ ચાય પીધી.
ચાય ક્યાં હમણાં તો વાર,
હમ બરાબર છે. લાગે મારા ઘરના જેમ તારા ઘરે બી ‌લેટ લેટ બધું.
હમ અમારા ઘરે તો લેટ જ પી.
હમ શું કરે બધા,
કઈની બધા હું ચોમાસામાં ઘરે બેહી રહેલા શું કરવાનું.
એજ તો એવું જ વળી શાંતિ. ઓર સબ ઠીક.
ચોમાસામાં કોઈ ને કઈ કામ નઈ હોય એટલે ઘરે બેહી રહે.
ફોન જોયા કરે એમ કે ને,
હમ ફોન માં બી નેટ પકડતા જો હ ને.
હો ભી બીજી બી બો બધી એપ એવું છે એમ. ભલે નેટ ચાલે કે ન ચાલે ફોનમાં તો જોવાનું એટલે જોવાનું હોય એવું‌ ધૂલસ જ બનાવી દીધી છે કે હું ખબર ન મારા ઘર માં બીડ બધા ફોન લઈને બહેલા છે‌. બધા પોતા પોતાના ફોનમાં જ ઉભા છે એકબીજાથી કઈ વાત ની કરે.
જુવે જન્મે તેવાને તો પછી આપડી તો વાત જ ની. હમ્મ.
એ લોકો ને ફોન આપી ને જાય કર.
હમ્મ એ લોકોને હું હવે તો ફોન માં એટલો ઇન્ટરેસ્ટ આવી ગયો છે.
એ તો એવું જ વળી. આવડે ને એવું થઈ ગયું છે રડે એટલે ફોન આપી દઈ એટલે ચૂપ થઈને બેહી ને જ્યાં
હા પાછો ફોન આપી દઈ એટલે બહાર ચૂપ બી થઇ જાય.
પછી
હમ્મ. હમ.
તો એું જ શું કરવા આપે ખુદ બી જોઈ લેડ મે. જો તને કંટાળી ગઈ શક એટલે ત કોલ કર્યો કે હવે હું શું કરું બીજું એના
પણન હ હવે રેલ્સ ને એવું બું જોયું જોઈ ને બી કંટાળ આવે.
તેજ તો, હવે તો બધા ફનમાં જ લાગી સમ. આપે બે વાત બની ગયા, આપડે બી ફોનમાં છે. અરે, કામ ધંધા ની હોય તો પછી કરવાનું.
હમ, એ જ.
બધા ઇસ્ટાગ્રામ, યુટ્યુબ. તમા રીલ્સ, વિડ્યો જ જોતા હોય, સ્ટોરી લગતા. ફેસબુક, સ્નેપચે, ટ વોટ્સઅપ બધા એમાં ઓનલાઈન હોય. ચોવીસ કલાક. સોશિલ મીડિયા પણ મુ ખે બધ જો હે તે જો હ
એજ ને, હ બહુ એવું એવું આવ્યા જ કરે, એટલે એ લોકો
જોયા, હા, કેટલા વિડીયો જેટલા બી સ્ક્રોલ કર્યો. પણ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, પછી પછી મેં એવી રીતે જ મેંક જરા પર જોઉ, પછી હોય જ એમ કરીનેયુ્યુબમાં વિડીયો જોવા લાગી. તે તો આવ્યા જ કરે. એક વાગ્યા ના કરે, ત્રણ વાગે ક્યાં એવી રીતે.
ખબર જ નહી પડે જ. ફોનમાં તો બધા પાગલ થઇ જાય, ખાલી એક વાર ફોન મળવા જોઈએ.
જો એકર ફોન લઈ આપી દે, એટલે એક જગ્યા પર રેમ તો આપડા થી જાય ને.
હમ, ફોન વગેર તો બેહાય ની.
બધા જ એવા સમ.
તો આખો દિવસ બી વહી રહવું છે.
તો તો હવે તો બધા ફોનમાં જ લાગી રે, કોઈ ઘરની બહાર બી નહી નીકળે. પોતાના ફોન માં બેહીને જોયા કરે, ખાલી નેટ નું રિચાર્જ પતી ગયેલું હોય, ત્યારે જ જોવા મળે. તો બધા ફટના ફોન ના જ ઘુસી લય બને હું જેવા. મેં તો મને તો કોઈ વાર કંટાળ આવી જાય ને, આંખ ભી ખેંચાય ને, માથું બી દુખવા લાગી જાય.
એ જ, બહુ ફોન જોય તો પછી ચશ્મા બી આવી જાય ને, આવેલા હોય તો
મને તો આવી જ ગયેલા છે, તે બી આ ફોન જોવાથી જ.
ફોન જોવાથી ને, મારું બી એવું જ છે, કેમ કે ફોન જો તો મારી આંખ ભી બહુ ખેંચાય.
અરે રા એમાં રાત્રે ચાલ. એ જે રાત્રે જો ફોન જોઈ ને. ઊઘરતા પહેલા ફોનની લાઈટથી જ આપણી આંખ ખેંચાઈ.
હમ. હવે આપડા ને, પાછું એના વગર ચાલે જ નહીં. એટલે જવું જ પડે, આખ ખેંચાય ને બહાર કેમને આવી જાય, પણ ફોન તો જોવા નો જ.
તો એવું જ વળી. કે રોજે રાત્રે ઊંઘ નહી આવે, તો ફોન ચલાવ ચલાવ કરે. બજું કરે, પછી આં ખેચાય જ.
એ જ ને, ફોન જોવા વગર ઊંધ નહીં આવે, નહીં આવે તો બી ફોન જ જોવાનું, એવું છે.
તે તો એવું જ વળી.
હમ.
એમાં જ પછી આદત પડી જાય. બહુ વધારે ફ, પછી ચશ્મા આવી જાય મા દુખ. એને આ થાય ને, તે થાય.
એજ. થોડું ફોન ના જ લીધે થાય. પણ ફોન વગર ચાલે જ નહી તો, હવે શું કરી?
તે તો કે, કે બધું ફોનમાં જ છે. જ જાતનું હવે. જેટલું જો, એટલું ઓછું.
નાલા પોયરાના માટે આવે. મોટા પોયરાના માટે આવે. બધા માટે આવે.
એ તો એવું.
હમ!
હવે બધી કામની વસ્તુ બી આવે. બધા બધી જાણકારી મળે, જેને આપણે ગૂગલ પર સર્ચ. જો કે અહ કોઈ ન્યુઝ બધી આવે. આ તે બધું જ આવે. કોઈ જગ્યા પર ક જયું હોય. એ બી ફોન માં જ ખબર પડી જાય. કે આ જગ્યા પર આટલા. ટાઈમેવું કોઈ ફોટો અપલોડ કરી દે તો, આપડા સુધ આવી જાય. ઘરે બેઈ ને શું ખબર પડી જ કે, આ દેશમાં આ જગ્યા પર આવું આવું થતું છે. હવે આવી ઘટના થઈ હતી. એટલે એક બાધું સારું ભી છે.
હા!
ફ તો એનો બહુ વધારે વિસ્તાર પછી યાદ જ પડી જાય. પછી એ બી હી હને બહુ વધારે ફોન જોય.
બડા પેલા ના જમાના માં તો કાગળિયા મોકલતા. પણ હવે તો ફાનથી જ વધુ થઇ જાય.
એક નંબર ડાયલ થઈ્યો. એટલે ફોન લાગી જ.
એટલે હમ! બારગામ ભી વાત થઈ જાય. ને ત્યારથી તો પેલા તો એ લોકો. આપડાને ક્યારે મોકલતા કાગળને કેટલા વાર લાગતા આવતા.
હમ એ તો એવું જ વળ્યું હવે તો ડાયરેક્ટ ફોન કરી લીધો. એટલે વાત હો ગઈ.
લગન એ હું તી ફોન પર કઈ ડે તાી એમ ત. કેવાય જાય. પહેલાના જમાના માટે મહિના મહિના પહેલા કરવા.
એ તો.
હા અવે. બદ્દુ એમ.
હી હ એ તો સારું બી છે નથી. બી હારું વવેર છે. એ લોકો એનો કેવી રીતે યુઝ કરે. એ લોકો જાણે. અડદા તો ખાલી ફેમસ થવા માટે. પછી બ્લોગ બનાવે. વિડીયો બનાવે. ડું અપલોડ કર કર કરે. સોશિયલ મીડિયા પર. લાઈક વગા. શેર વધે. ફોલો વધે. એમ કરીને બધી જગ્યા પર ફોટા પાડી પાડીને. બૂક મોક કરે. કે જોને ફેમસ થવાનું.
એજ. હમ તેવુંજ છે.
તે તો.
બોલતો બ.
હ એની એમ જ કંચળ આવતો હતો. તો હું બી કરું. એમ કરીને પેલે કોલ કર્યો.
હમ! કોલ કરે તો, જેવી ટાઈમ પાાસ થઈ જાય. આપડો તો બીજું.
તે તો એમ કઈ વાત કરે. તો ધીરેી કેમ વગર. હ થાય. એમ કે ને તો બધુંચ. હું કરે હું હ કેમ બધા પોત પોતાના કામમાં આવ્યા. હવે હું બી કરું. નવડા તો વરસાદ વાળું તો. ઘરમ ગરમ કર. રેડી હું.
એ ઘરમાં ના ઘરમાં. બધા એટલા કંટાળ આવે.
જોઈ જોઈ ને કેટલો જોય કંટાળ આવે નેટ બી પતી જાય ઇન્ટરનેટ બી નઈ ચાલે
એજ
એટલું જોઈવી એ પછી તો મગજ દુખી ગવું જાય
તો હું મને મને તો ફોન જોઈને બી પછી કંટાર આવે
એક તો ગેમ્સ રમે વિડીયો જોઈ સ્ટોરી જોઈ રીલસ એવું જોય જોઈને
હમ હ
એટલે તને કોલ કરી રહો શું કરતી એમ કરીને
હમ તો હવે ચોમાસા માટે તો બધા ઘરે બહેને ફરી દઈ શું કરવાનું
ફોન જ જોવાનાય તો
એજ બીજું કોઈ કામ ધંધાર નની ભલે ત ફોન જ
રિચાર્જ વાળાને સારું બારે માસ બધા રિચાર્જ કરાવે એટલે એ લોકોની કમાણી થાય દર મહિને કેટલા લોકો કેટલા લોકો રિચાર્જ કરાવે એવી એ લોકોએ તો એટલે જ જાણે જોઈને એ લોકોએ ભાવ બતાવી દીધા કે રચા ના છે બધી એ લોકોની માર્કેટંગ સિસ્ટમ હોયના છે એટલે જાણી જાઈને એ લોકો ભાવ વધારે ખરાબ થાય છે એમ એટલા કેટલા હતા? પૈસા ત્રણસો હતા સાડી ત્રણસો ચારસો હવે સાડી ચ તો હવે લાગે પાંચસો જ કરી દે પૂરેપૂરા
એજ
આપણને તો જરૂર એટલે આપડે તો કરવાના જ
એ તો ખબર જ છે કે આ તો બધાની જરૂર છે જ એટલે કેટલા બી કરે એ લોકો તો કરાવવાના તો છે જ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
તબ હમણા સદ ના હમણાં કાલે જ જેવું મેરી પેલું સમાચારમાં જોયું કે ફોન ની દુકાન માં બી બધી પાણી આવી ગયું તો બધા ફોન એવું બગડી ગયો
હ મને નઈ ખબર મેં તો જોવું
હમ બધા નું બહુ નુકસાન થયું તો ફોન વાળાનું હું બળું
હમ હવે બધાનું કેટલું નુકસાન થયું કેટું મું ફોન વાળાનું અનાજ વાળાનું બધા ઘરમાં રહી એ લોકો બધું સામાન વામાન બું
હમ
હવે શું કરવાના એટલે એવું જ
એ તો હવે એવું જ શું કરીએ બોલ
ખાલી આ રીચાર્જ વાળા અ સારું છે કરાવે છે ને બારેમાસ ફોન બધા જ વા બધાના ઘરે બે બે ત્રણ ત્રણ ચાર ચાર પોત પોતાના પર્સનલ ફોન હોય
ઘરે જેટલા માણસ તેટલા ફોન એન્ટ્રી તો ચાલે
એ તો એક ના જેનો હ આપજાય.
એનો બી હા
આપડા ટાઈમતા આપડે કેટલા મોટા થઈ ગયા પછી આપણને ફોન લઈ આપ . ફન પેલા થી આવી જાયને બધા બડધા તો એવા કે એક જ ઇન્સાન બ ફોન યુઝ કરે બે ફોન હોય ત્રણ ફોન હોય એનું અલગ અલગ રિચાર્જ કરવા અલગ અલગ સિમ કાર્ડસ અલગ અલગ નંબર એવું બધું જાત જાત ન
હમ!
હવે તો એવું જ બધું ચાલતું રહેવાનું-
એજ-
હમ! કઈ નહી તો પછી- મળી લાગે મને બોલાવે ચાય વાય પીએ- પછી ફ્રી હોય તો કરીશ હમ બાઇ